હેલો
હેલો
હા બેન કેમ છે તમે
હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું બેન મને તમારી અવાજ આવી છે અરે મારી અવાજ આવી છે તમને?
હા તે છે
હા તો આજે આપણે વાત કરીશું વૃક્ષો વિશે તમારી પાસે ટાઈમ છે ખરુંબેન
હા છે ને
હા તો વૃક્ષો એ આપણી પૃથ્વી ના તેેફસા સમાન છે તે આપણને શ્વાસ લેવા માટે જીવનદાયી ઓક્સિજન આપે છે. અને હાનિકારક કાર્બન ડાયોક્સાઈઇડ વાયુ શોષી લે છે વૃક્ષો વાદળોને આકર્ષિત કરીને વરસાદ લાવે છે આ ઉપરાંત તે જમીનનું ધોવાણ અટકાવે છે પશુ પક્ષીઓ ને રહેઠાણ પૂરું પાડે છે અને આપણને ફળ ફૂલ, લાકડું અને ઔષધિઓ આપે છે. વૃક્ષો પ્રદુષણ ઘટાડીને વાતાવરણને શુદ્ધ અને ઠંડુ રાખે છે. તેથી આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને તેમનું જતન કરવું જોઈએ અને જેમ કે આંબો, વડ કે લીમડા એ બધા ચોક્કસ રીતો અરે વૃક્ષો છે. અને વૃક્ષોના ફાયદા ફાયદાઓના મેં મહત્વ વિશે વાત કરું ને તો પર્યાવરણ નું સંતુલન એ છે ને વૃક્ષો, ગ્લોબલ વોર્મિંગ અ સામે લડવામાં મદદ કરે છે. લીમડો, તુલસી અને અડસુ અડસુઈ જેવા વૃક્ષો આપણને રોગો સામે રક્ષણ આપતી દવાઓ આપે છે. આર્થિક લાભ વૃક્ષો માંથી મળ તું લાકડું, ફર્નિચર, બળતર અને કાગળ બનાવવા માટે ઉપયોગી હોય છે. અને લીલા છમ વૃક્ષો ધરતીની શોભા વધારે છે. અને મનને શાંતિ આપે છે. વડના ઝાડ ઉજાડ વિશે જો હું વાત કરું ને તો આ ભારતનું સૌથી રાષ્ટ્રીય વૃક્ષ છે. તે ખૂબ લાંબુ આયુષ્ય ધરાવે છે. અને તેની, વડવાઈઓ જમીનમાં મૂળ નાખે છે. અને એના પછી હું વાત કરું ને તો પીપળા ની. તો પીપળા નું વૃક્ષ છે ને. ચોવીસ કલાક ઓક્સિજન આપે છે, અને તેનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ વધારે છે, પીપળાની છે ને લોકો પૂજા કરે છે. અ એ તો અમારા બધાને ખબર જ છે, અને વૃક્ષ વિના પૃથ્વી પર જીવનની કલ્પના અશક્ય છે. વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો. એ માત્ર સૂત્ર નથી પણ આપણી ફરજ છે. અન જરૂરિયાતો પણ છે હું તો એમ જ કહીશ. વૃક્ષો આપણા માટે છે ને ખુબ જ લાંબ દાયક હોય છે, વૃક્ષો અગર જે દરતી પર ન હોય ને. અ આપણાને જેમ કે વરસાદનું પાણી છે ને તેનું ધોવાણ પણ વૃક્ષો અટકડે છે. અને વૃક્ષોથી આપણને ઘણી બધી ફાયદાઓ થાય છે, જેમ કે અ આંબાના ઝાડ હોય છે તેમાં કેરીફ ઉગે છે. તો કેરી આપણને મળે છે વરસમાં એક જ વાર. અને કેળાનું વૃક્ષ છે એ તો બહુ નાનું કહેવાય છે એક જ વાર એ તો ખાઈને. અ તૂટી જાય છે જયારે એક જ ફળ થાય છે, અને એના પછી પ ઘણા બધા વૃક્ષો છે જેમ કે ફણસ છે, અને ફણસ નું છે બીજું બધું ઘણી બધી વસ્તુઓ છે તો ખુબ જ સારું કેહેવાય છે હું તો એમ જ કહું. કે વૃક્ષો આપણાને વાવા જોઈએ, અને બધાને શીખ પણ આપવું જોઈએ કે વૃક્ષ વો હંમેશા વાવવા જઈએ, તમે કઈ કેવા માંગો છો બેન?
તમે સાચું કીધું અને ખુબ જ સરસ. અને તમે સાચું કે જેઈ ઓક્સિજન પૂરું પાડે છે આપણા માટે, બ અને આ વૃક્ષ આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. વૃ તે આપડા ભગવાન માટે આપેલી દેન છે. અને તેઓ પૃથ્વી પરના તમામ સજીવો માટે વરદાન સમાન છે પર્યાવરણને સંતુલિત રાખવા માટે માનવ જીવન ટકાવી રાખવા માટે વૃક્ષો અનવ્ય છે અને વૃક્ષો આપણને જીવન માટે સૌથી જરૂરી એવો ઓક્સિજન પૂરો પાડે છે ને અને હવામાં રહેલો હાનિકારક કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે તે આ પોતામાં સમમાય લે છે વૃક્ષો હવા પ્રદુષણ ઘટાડે છે અને આસપાસ ના વાતાવરણ ઠંડુ જ રાખે છે
તે આપણને ખુબ જ સારું લાગે છે તે હવામાં ભેજનું પ્રમાણ વધારે છે અને જેના કારણે નિયમિત વરસાદ આવે છે વૃક્ષોના મૂળ જમીન જમીનને પકડી રાખ છે જેથી પૂર કે અનપુર કે વાવાઝો વાવાઝોડા જમીન ધોવાઈ જતી જતી નથી અને પછી માનવી પ્રાથમિક જરૂઆતો લઈને આધગિક અ પછી ઉત્પાદન ન સુધી ના ઘણી વસ્તુઓ છે ને વૃક્ષો દ્વારા મળે છે આપણને વિવિધ પ્રકારના મીઠા ફળો શાકભાજી પછી મસાલા અને અનાજ પછી વૃક્ષો જોડમાંથી જ મળે છે તમને ખબર જ હોશે લા પણ આપણા જીવનમાં ખુબ જ મહત્વનું છે જે આપણને વૃક્ષમાંથી જ મળે છે અને ઘેર બનાવવાનો ફર્નિચર અને બણતર તે મજબૂત લાખડું વૃક્ષના અ ઠળમાંથી જ મળે છે તમને ખબર જ હશે કે પોરાના જમાનાના લોકો વૃક્ષથી જ પોતાના ઘેર બનાવતા તે લકડી લઈને
ખોદીને કામ કરતા અનેને પછી લીમડું તુલસી પછી અર ડોસી અને આમળા જેવા વૃક્ષોના ઉપાય આયુર્વેદિક દવા બનાવવામાં આવે છે વૃક્ષ છે ને આપણે દવા માટે પણ ખુબ જ કામ આવે છે પશુ પક્ષી માટે ખુબ જ મહત્વનો છે અને આ આ શખ્ય કેટલીક માટે વૃક્ષ કુદરતી ઘરને આશ સ્પર્ધા આપે છે જેમ કે અ બધા જ પક્ષુ પક્ષી છે તે ધા જોડોપ કપડું બનાવે છે ને ત્યાં જ રહે છે ને પોતાના બાળકો ત્યાં જ જન્મ આપે છે આજ કલ વગતા જતા શરીર શહેરીકરણ ના કારણે મોટા મોટા પ્રમાણમાં વૃક્ષો કપાય તો એ યાદ છે તમને? ખબર જ હોશે કે ગામડાના જગ્યાએ વૃક્ષો વધારે જોવા મળે છે. અને શહેરમાં વધ વૃક્ષો જોવા જ ન મળે જો વૃક્ષ નષ્ટ થઈ જસે તો પૃથ્વી પર જીવન અશક્ય બની જશે તેથી જ વૃ વાવું જીવન બચાવું જોઈએ શાળાઓમાં પણ બાળકને વૃક્ષ વાવો જીવન બચાવો નિબંધ આપે છે અને ભણવા વૃક્ષ રોપવામાં આવે છે ને એક દિવસ વૃક્ષ ન ઉજવવામાં આવે છે સૂત્રના થડકે કરઢવું ખુબ જ જરૂરી છે દરેક વ્યક્તિઓ પોતાના જીવનમાં ઓછામાં ઓછું મુુક્ત વાવવું જોઈએ અને તેનું જગત કરવું જોઈએ અમારા પણ શિક્ષકોએ અમને કીધું હતું કે એક જે જેટલા પણ તમે અ ફેમિલીમાં માણ માનવો છે. તમે તેમના નામનું એક ગ્રુપ ઉગાવો પછી તેમને પાણીને તા તેમનું ધ્યાન મૂકો તેથી આપણને તે જ કામ આવશે. અને બધાને જ વૃક્ષથી કામ આવે છે ને વૃક્ષ બધા માઠે જ ઉપયોગી છે. તે આપણને લાકડું આપે છે લાકડાથી આપણને કેટલું જ કામ આવે છે. દરવાજો, ફર્નિચર ને પછી આપણે સ્કૂલમાં બેસીએ તે બેન્ચ, ટેબલ બધું જ લાક કડાથી બનેલું હોય છે. જે આપણને વૃક્ષ આપે છે. અને વૃક્ષના પાંદડા ને હવે વૃક્ષ એટલું જ મેનતી હતું ને કે નાના બાળકો ત્યાં ઝૂલા મૂકી રમતા હોય છે. ને વૃક્ષના નીચે બધા જ વેપારીઓ બેસી આરામ કરે છે. તે ઠંડુ ઠંડુ હવા, પવન તેના નીચે જ લાગે છે. અને તે ખૂબ જ સરસ આનંદદાયક પેલું સમય હોય છે. તમે બીજું કઈ કેવા માંગો છો?
હા બેન હું પણ તમને કઈ કેવા માંગુ છું. આપણે એક મોટું વૃક્ષ એ એક દિવસમાં હજારો લીટર પાણી બાષ્પીભવન દ્વારા હવામાં મુક મુક્ત કરે છે. જે વિસ્તારમાં વધુ વૃક્ષો હોય છે ને ત્યાંનું તાપમાન આસપાસના વિસ્તારો કરતા બે થી ત્રણ કિલો અ ડિગ્રી ઓછું હોય છે. અને ઘીચ વૃક્ષોના પાંદડા, ઘોઘાટ અને અવાજને શોષી લે છે. જેથી ધ્વનિ પ્રદૂષણ ઘટે છે. અને મનુષ્ય અને તમામ શાકાહારી પ્રાણીઓ ખોરાક માટે સીધી કે આડકતરી રીતે વૃક્ષો પર જ નિર્ભર હોય છે. જેમ કે બકરી છે, ગાય છે. ભેંસ છે એ બધા લીલા વૃક્ષોનું જ પાંદડાને એવું બધું ખાય છે. અને જંગલમાં રહેતા તો ઘણા બધા પ્રાણીઓ છે. તે અ વૃક્ષો પર જ રહે છે. અને કાગળ અ કાગળનો ઓછો બગાડ કરવો જોઈએ. કારણ કે કાગળ છે ને વૃક્ષોના માવામાં થી બને છે. તેથી તેનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના જન્મદિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. ગેરકાયદેસર રીતે કટિંગ થતા વૃક્ષોને અટકાવવા જોઈએ. અને આપણા જીવનમાં વધારે પડતું વૃક્ષો આપડા બધાને વાવું જોઈએ. જેમ કે મેં કીધું ને દરેક જન્મદિવસે એક વૃક્ષ વાવું જોઈએ તો સાચી વાત છે જો આપણેે બધા વિચારવા લાગીએ ને તો આપણા શહેરો હોય કે ગામડા હોય બધી જગ્યાએ ઘણા વૃક્ષો તૈયાર થઈ જશે. અને વૃક્ષો ખુબ જ જરૂરી છે જેમ કે કીધું ને તમે કે વૃક્ષોમાંથી લાગ લાકડા બને લાકડા નીકળે છે, તો તે તે ખુબ જ ઉપયોગી છે. તો સાચી વાત છે લાકડા થી બેડ બને કબાટ બને. પછી ચેર બને છે. ઘણી બધી વસ્તુઓ બને છે. ફર્નિચર બને છે મોટી મોટી દુક કાનોમાં જો કેટલા સરસ સરસ લાકડાના બધા ફર્નિચર બને છે. અને વૃક્ષોથી ગાય અરે પ્રાણીઓ માટે બી એ ખૂબ જ ઉપયોગી છે. એના પછી હું વૃક્ષો વિશે વાત કરું તો આપણા બધા જીવનમાં વૃક્ષોનો છાયડો તે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે ખાસ કરને ત ગામડાના લોકોના માટે તો ખુબ જ અગત્યનું છે તે. કારણ કે ત્યાં ગામડામાં છે ને વધારે લાઈટ હોતી નથી અને તેમને વૃ વ ના છાયડામાં બેસીને, એમને થોડુંક અ રાહત મળે છે ગરમીથી, તો હું તો એજ કેવું કે આપડે બધ બધાએ વૃક્ષો વાવો જોઈએ. અને કોઈ જગ્યાએ વૃક્ષો કપાતા હોય તેને આપણે અટકાવવું જોઈએ તે જ આપણું અ રાષ્ટ્રીય આપણા બધાનું માનવનું એક અ સારું વિચાર હોવું જોઈએ કે આપડણે કોઈ દિવસે વૃક્ષો કાપ કપાવતા અટકાવવા જોઈએ, બેન તમે તમે આગળ કઈ કેવા માંગો છો એન તમે જે પણ કીધું છે ને તો મને. ખુબ જ સારું લાગ્યું છે મે.
હા મને પણ ખુબ જ સાચું કીધું તમે.
હ તમારો ખુબ ખુબ આભાર.
તમાળ પર ખૂબ ખૂબ આભાર.